ને આવે છે મારો અવાજ તમને? હલો.
હા, બોલો બોલો
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ જો મજામાં છે, જમી લીધું?
બસ જમી લીધું, તમે કો.
બસ જો આ જમીને ઉભા થયા, મેં કીધું લાવ બઉ દિવસ થયા, તમને ફોન નહી કર્યો એટલે મે આજે ફોન કર્યો.
બરાબર.
હમ્મ, કેવું ઘરે કેવું બધા મજામાં ને?
બસ બધા મજામાં છે, તમે કો?
બસ જો એ બધાય મજામાં છે, ગયા તા કે નઈ કશે વેકેશનમાં ફરવા કે?
ના ના ક્યાંય ગયા નથી ઘરે જ છે.
ઓ, કેમ એવું?
જોવ ને પણ પહેલા કેટલી બધી ગરમી હતી ને હવે ચોમાસુ ને ગરમી બધું ભેગું થઇ ગયું છે હવે.
ઓ બરાબર અમાર તો જોવોને હમણાં ગયા મહિને જ સિંગાપોર જઈને આયા.
ઓહો સરસ શું વાત છે.
હમ અહીયાં તો બધું જોઈ લીધેલું એટલે વિચાર્યું કે હાલો તહીં એક ટ્રીપ મારે આઈએ એટલે પછી જઇ આયા મજા આવી ગઈ હા બહું.
એવું કેવું હતું ત્યાંનું એટમોસફિયર ને બધું
બહુ જ મસ્ત તમે બધા ફ્રેન્ડ્સ ગયેલા અમને બહુ યાદ કર્યા પણ તો અમે ના પાડેલી કે નહીં અવાય એટલે પછી ફોન નતો કર્યો અમે તમને
હા એકચુલી ગરમી એટલી બધી હતી ને એટલે પછી મેં કીધું હમણાં થોડુંક સ્કીપ કરી દઈએ બહાર જવાનું પછી મેં કીધું થોડાક ટાઈમ પછી વિચારીશું કંઈક પછી અમે લોકો એ પણ વિચાર્યું કે અ માઉન્ટ આબુ ને બધે જઈ આએ પણ ત્યાં તો અમે બહુ બધી વાર ગયા છે એટલે વિચાર્યું કે કંઈક નવી જગ્યા ટ્રાય કરીએ તો વિચારીએ છીએ બાલી જવાનું
ઓ સરસ બાલી જવાનું વિચારો છો મન કેજો હું આઈશ
હા હા વાંધો નહી કપલ માં જ જવાનું વિચારી એછે એટલે તમને કઈસ ચલો ને
હો એજ કારણ કેે જઈ આઈએ ને અત્યારે જ ફરવાની ઉંમર છે પછી તો હવે જોબ ને એવું કરીશું એટલે કશું થાય નહી ને
હા એજ ને
હમ પછી જોઓ ને અમે તો ત્યાં બહુ બધું જગ્યા અલગ અલગ ફરયાને બહુ મજા આવી ગઈ ત્યાં પછી અમે છે ને પેલા ગાઈડ રાખેલા એ અમને બધું બધી જગ્યા લઈ જ નવી નવી જગ્યાઓને ગાઈડ કરે કે ત્યાં શું છે એની હિસ્ટ્રી હોય કે જેવી હોય એમ
હમ હમ બરાબર
હમ પછી હ વિચાર્યા છે
કે એનું ફુડ કેવું હતું
ત્યાંનુ ફૂડ તો વાત જ ના કરશો ભાઈ એટલું બધ સારું ને એમ ત્યાં તમને બધું જ ફૂડ મળે આમ જે જોઈએ એમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ એટલા બધા હતા ને કે ત્યાં પબ્લિક પબ્લિક અને તમે ખાતા જ રહી જાઓ ન ફૂડ ની તો બોલો અમે એટલી બધી નવી નવી ફૂડ ડીશ ટ્રાય કરીને મેં સ્નેપ મોકલેલા હતી તમને જે ઓપન કદાચ નહીં કર્યા એટલે ખબર નહીં મને
હમ એમાં કેવું હતું અમે બી એ ટાઈમે થોડું ગરમી બધું હતું ને તો પછી તો શું કેહેવાય ઘરે ને ઘરે જ રહેતા હતા કે બહાર એટલું બધું જતા ન હતા ખાલી જોબ પર જઈએ એ જ એ પછી કામ ના લીધે કઈ જોવાનું રહી ગયું હશે તો જોઈ લઈશું તમારા સ્નનેપ
હમ એમાં જોજો એટલી બધી ડીશ અમે ટ્રાય કરીને ત્યાં આગળી તો ફૂડ તો બહુ જ સારું હતું આમ તો પણ ગુજરાતીવ તો ફૂડ ક્યાંય ના મળે પણ તો બી અ એક્સપેક્ટેશન નથી તી અમને કે આટલું સારું હશે. એમ તો બહુ જ ભાવ્યુંતું અમને તો બધાને
લો સરસ! તો અમે જઈએ તો અમને બી કેજો કે ક્યાં જગ્યાએ કઈ જગ્યાએ ટ્રાય કરવા જેવું છે બધું?
હા ચોક્કસ ચોક્કસ. હવે તો હમે છે ને નોટ જ કરી લીધા છે. બધાં આમ પિક્ચર્સ પાડી લીધા છે. જે રેસ્ટોરન્ટમાં ગ્યા ને અને એની લોકેશન બી લખીજ રાખી છે. એટલે કેવુ કે ફરી આમ જઈએ તો ત્યાં ખવાય ને એમ
હા એતો છે.
એમ ત્યાંની આઈસક્રીમ ને એ બહુ જ સારું હતું. તમે આમ અહીંનો ને ત્યાંનો આઈસ ક્રીમ ખાવ ને તો તમે તો ખાતા જ રઈ જાવ
હ હા એમ પણ આપણા ઈન્ડિયા કરતા બહારની વસ્તુઓ મસ્ત મતલબ બહુ સારી હોય છે એમ. કોન કવોલિટી વધારે સારી હોય છે એમ.
હા એટલે આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સમાં બી ઇન્ડિયામાં પણ આપણે સારી ક્વોલિટી મળી શકે પણ આપણે સ્ટ્રીટફૂડમાં પણ આપણે જોઈએ છે કે સારું જ હોય છે. પણ એ તો કેવું આપણા ઈન્ડિયાના લોકો જ બધું બગાડે છે નામ આપણા ઈન્ડિયાનું ફૂડનું ને એનું. બાકી આપણા જેવું ફૂડ તો હું માનું છું કે ક્યાંય નથી.
એ તો છે જ.
હમ્મ એટલે
બોલો જમી લીધું?
હમ્મ બસ જોઓ ને જમ્યું. દાળ ભાત તને શાક રોટલી ખાધું. બઉ ટાઈમ થ્યો એટલે મેં કીધું લાવો હ રાત્રે જમ્યાઉ કંઈક ભારે ખાવાનું
બરાબર એમ બી હમણાં ફરીને આયા એટલે ઘરનું ખાવાની યાદ આવતી હશે ને?
બિલકુલ આમ તો એવું થાતું તું કે એમ ક્યારે અમે તો છે ને બેવું ટાઈમ ચ્હા પીવાના આદત છે. એટલે હું વિચારું કે હવે શું કરું? ચા પીવું કે ના પીવું? ત્યાં તો ચાય ના મળે એટલે મળે પણ બહુજ મોંઘી હતી.
રેડીમેડ પેલી પાવડરવાળી
હ પણ અમે બધું ભૂલી ગ્યાતા એટલે પછી બે ચાર દિવસ તો એટલા હેરાન થ્યાસ સ્ટાર્ટિંગમાં પછી કાઈ નહી થોડું આઈ ગ્યુ
એ તો થોડું ઘણું તો રહેેવાનું આપડે આપણો દેશ છોડીએ ને એટલે આપણને આ બધી તકલીફ તો રહેવાની જ
હા આપડી જે બધી આદતો હોય એ તો પછી હવે બધે તો જોડે કંઈ આવાની છ.
એજને
હમ્મ આવું છે. તોય પણ આપડું ઈન્ડિયા એ ઈન્ડિયા હો. આપણે જોવો ને અહિયાં આપણેે જઈએ એક દિવસ ક્યાં પાવાગઢ જઈએ ચોમાસામાં.
હમ્મ
અત્યાર તો રીલ્સમાં નહીં દેખાડ તાં મસ્ત વેધર હોય ને મજા આય જાય. બધા જઈશું આપડે ચલોન.
અત્યારે ફોટોસ પણ બહુ મસ્ત આવે ત્યાં આગળ અત્યારે વાતાવરણ કેટલું સરસ છે ત્યાં.
હા એ જ ને અત્યારે તો ચોમાસું છે ને એટલે ત્યાં બવજ મસ્ત વેધર ને ફોટા બી પાડીશું ને મજા કરીને આઈશું. બીજું તો શું?
હા એજ ને
એમ બી ખાસ્સા ટાઈમથી આપણે નહી ગ્યા નઇ. આપડા સ્કૂલમાં જોડે જતાતા છેલ્લે ગયાતા બારમામાં પ્રવાસ જોડે બસ એ જ
એ પણ આપડે ક્યાં ગયા તા?
આપડે અહિયાં સાપુતારા ને ઈસ સાઈડ પછી અંબાજી હ -સાપુતારા
બહુ મજા આવી તી નઈ એ લાસ્ટ ટ્રીપમાં તો આપણને
હમમ બહુ મજા કરી તી બાપા બધા ટીચર્સ ને પણ હેરાન કરી નાખેલા ને
હા એ લોકો પણ કંટાળી ગયા તા કે આ લોકો જોડે હવે ના અવાય કોઈ દિવસ
હા એજ એજ પણ મજા પણ એટલી જ કરેલી આપડે આમ એ લોકો એ જોડે મજા પણ કરાય તી આપણને
હા એ તો છે જ
અમમમ મજા આઈ ગઈ હતી આમ સ્કૂલ ટ્રીપમાં બધાં ભેગા હતા એ પછી તો કઈ આપણે ખાસ કોઈ મળ્યું જ નહીં ને
એના પછી આપડા અમુક ફ્રેન્ડ્સ મેરેજ થઈ ગયા અમુક જણા આઉટ ઓફ ઈન્ડિયા જતા રહ્યા અમુક જણા જોબમાં પડી ગયા બધા બીઝી પડી થઈ ગયા નહી હવે તો
કોઈ જોડે કસો એવો ટાઈમ બી નહી પેલા જેવો
એ જ કોઈ જોડે ટાઈમ નથી પહેલાં જેવો તો અને કોઈ આમ પહેલાં જેવું રહ્યું નથી એટલે હવે શું
હમમ બધાની પ્રાયોરિટી ચેન્જ થાય ને હવે તો થોડોક
હઅઅ હ અમારે તો જોઓ ને ખાલી તમારી જોડે કોન્ટેક્ટમાં છું સ્કૂલમાં તો બાકી તો હું મારે તો કોઈ જાડે વાત નહીં થતી
હમમ
હમમ
મારે બી ખાસા ટાઈમ થી જોઓ ને કોઈ જોડે બહુ ખાસ વાત નહી થઈ. મારી બર્ડે હતી ત્યારે મને બધાએ વિષ કરવા માટે ખાલી મેસેજ કર્યો હતો કોલ બી નહી
હમમ આ તો એક તો હવે
કોલ બી નતો
હહ હવે તો આમ બધાને એવું જ કે કોલ કરે નહીંને મેસેજ જ કરી દે પણ એવું નહી કે સામેવાળાને ખોટું લાગે કે એને ના ગમે ટાઈમ હોય ને તો પણ એ લોકો જાણીને મેસેજ કરી લે કે હેપી બર્થડે બસ એટલે બર્થડે પૂરી આવું થોડી હોય હવે
એજ ને હવે પહેલા જેવી કોઈને કોઈ જોડે પ્રાયોરિટી નથી આપડે એટલે બીજું કંઈ નહી
એજ આ ફોન એક જોતા સારું બી છે અને એક જોતા ખરાબ લોકો એટલા બીઝી થઈ ગયા છે કે ફોનમાં ચડતા હોય પણ કોઈને ફોન કરવો ગમે નહી રીલ્સ જોવે
હાઅઅ જેના હાથમાં ફોન હોય છે તો બી હાથ ફોન નથી કરવો કોઈને
હા પણ હવે આપણે પણ શું કરવાનું બધા જેવી જેની ઈચ્છા આપણેે તો હવે પછી શું કરીએ આપડે બધા હવે જેટલા ફોન કરીશું જેન જેને આવું હશે ને ફરવા આપડે તો જઈશું જ નહી મારે મારા ફ્રેન્ડ્સ બી બીજા છે ને તમે તમારા એક બે લઈ લેજો આમ પેલા સ્કૂલવાળા ને પૂછી શું બધા ને આવું હોય તો ઠીક નહી તો આપણે આપડે જઈશું
હા પાકું આપડે તો જઈશું જ ભઈ.
એજ હવે મળીએ, તો થોડુંક મગજ બી શાંત રેને. થોડું બધું મન બી હલકું થઈ જાય એટલા.
હા એજ ને. એમ બી ખાસા ટાઈમ થી હું તો ઘરના ઘરે છું ને તો હું કંટાળી ગઈ છું બાપા. હવે મને કઈક બહાર જવું છે. મેં તો વિચાર્યું તું કે દ્વારકા જઈએ બે ત્રણ દિવસ માટે આરામથી ફરીને પછી આઈશું. પણ જોવો ને હવે વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદની સિઝનમાં ક્યાં જવાય એ બધું.
હમ એજ ને એક તો પછી એ બધે ભારે વરસાદ હોય ને પહિ દરિયાને બધું બધું બંધ હોય એના લીધે પછી મંદિરમાં માય જવા ના દેને દે કોને ખબર. એના કરતા પછી આપડે ત્યાં ચોમાસા પછી શિયાળા ઉનાળામાં જઈએ પણ તો બી ચાલોને ટ્રાય કરીશું આપણેે કે આમ જઈ શું જવા દે ઘરેથી.
જવા જ દેશે ને હવે આપડે એમ બી બહુ મોટા થઈ ગયા હવે તો.
હા એજ સારું ચલો મન બાર જવાનું છે આપણે. ફરી હું મોડા તમને કરું હા ને! ચાલો.
હા હા ચાલો મળીએ હો!
હાય
બાય